હલો
હેલો આજે આપડે આજે આપડે ન્યુઝ પેપર નું મહત્વ સમાચારપત્ર નુ મહત્વ વિશે વાત કરશું.
ચોક્કસ.
તમને અ કદાચ ખ્યાલ હશે કે ગુજરાતમાં સૌથી પહેલું જો સમાચાર પત્ર કોઈ શરૂ થયું હતું તો એ છે ગુજરાત સમાચાર સૌથી પહેલા ગાંધીજી એ જયારે સ્વતંત્રતાની ચળવળ શરૂ કરી ત્યારે એમને હરેક સમાચાર હરેક હરેક વ્યક્તિ પાસે પોહોંચે હરેક વસ્તુ હરેક વ્યક્તિ પાસે પહોંચે એના માટે એને ન્યૂઝ પેપરની શરૂઆત કરી હતી સમાચાર પત્રની શરૂઆત કરી હતી તો સમાચાર પત્ર ની શરૂઆત સૌથી પહેલા જયારે આપણે સ્વતંત્રતા ની ચવળ શરૂ થઈ ત્યારે દરેક વ્યક્તિ પાસે હરેક સમાચાર પહોચે એના માટે સમાચાર પત્ર શરૂ કરવામાં આવ્યા હતા એના પછી સંદેશ શરૂ થયું. અને પછી હરેક સ્ટેટ વાઈઝ જેમ કે કચ્છ છે તો ત્યાં કચ્છ મિત્ર એના પછી ગુજરાતમાં દિવ્ય ભાસ્કર હરેક સ્ટેટ વાઈઝ હરેક હરેક હરેક સમાચાર પત્ર શરૂ થયા મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર પત્ર શરૂ થયો હતું અને ઇંગ્લિશ અ સમાચાર પત્રમાં સૌથી પહેલા ટાઇમ્સ ઓફ ઈન્ડિયા ની શરૂઆત થઈ હતી જે અંગ્રેજો માટે હતું જે પેલા એવું કહેવાતું હતું કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સિર્ફ અંગ્રેજો જ વાંચતા હતા. તવે એ બાબતમાં કઈ જણાવશો?
હા એટલે આજે ન્યૂઝપેપરની શરૂઆત કઈ રીતે થઈ ને એ બધા વિશે મને વધારે જાણકારી તો નથી પણ જે લોકમાન્ય તિળક હતા આપણા સ્વતંત્રતા સંગ્રામ વખતે તો એમનું જે કેસરી નામનું જે આવતું હતું દૈનિક એ બહુ જ લોકપ્રિય હતું અને એમાં એ ઘણા બધા સરકારની ટીકા કરતા કડક લેખો લખતા હતા અને જે સામના કરીને એક મુખપત્ર હતું આપણા શિવસેનાનું બાળા સાહેબ ઠાકરે ચલાવતા હતા તો એમાં પણ એ ઘણું બધું અ સમાજને ઉપયોગી જનતાને ઉપયોગી હોય એવા ટોપિક બધા એ અને ન્યૂઝ આર્ટિકલ્સ મૂકતા હતા એ બંને બંને મુખપત્ર બહુ ફેમસ છે એટલે મને યાદ છે એમનું નામ એ સ્વતંત્રતા સંગ્રામ ની તો એ વાત થઈ પણ ત્યાર પછી જે અત્યારના સમયમાં જે છે ન્યુઝપેપર હવે તમને યાદ છે કોરોનાના સમયમાં જયારે કોરોના ફેલાતો હતો તો એના જુદા જુદા માધ્યમથી રોકવા માટે અ બધા પ્રયત્નો કરતા હતા તો ઘણા બધા આપણેે બધાએ ન્યૂઝપેપર આપવાનું બંધ કરી દીધેલું ઘરે એ વખતથી બધા પછી કેવું છે કે ઓનલાઈન વાંચવા માટે અ ચેન્જ થઈ ગઈ લોકોની પ્રેફરન્સ કે ન્યૂઝપેપર ન થી આવતા તો આપણે ઓનલાઈન વાંચી લઈએ એટલે એ જે ઓનલાઈન વર્ઝન છે એ વાંચવાની ઘણાને ટેવ છે તો પછી એમના ઘરમાં હવે ન્યૂઝપેપર પ્રિન્ટેડ વર્ઝન નથી આવતા પણ લોકો ઓનલાઈન વાંચી લે છે.
પણ અ તમને એવું લાગે છે કે દરેક ઘરમાં સમાચાર પત્ર આવવું જોઈએ કેમ કે સમાચાર પત્ર જો સમાચાર પત્ર ઘરમાં આવે તો બાળકો થોડું જે અત્યારે આપણે ડિજિટલ અ સ્ક્રીન ટાઈમ જે છે એ ઓછો થઈ શકે છે તો થોડુંક એની અંદર જે અલગ અલગ પાર્ટ હોય છે જેમાં એક બાળકોનો બી પાર્ટ હોય છે વૃદ્ધો માટે બી એક પાર્ટ રાખવામાં આવે છે એક ભાગ રાખવામાં આવે છે વૃદ્ધો માટે બી એક ભાગ રાખ બાળકો માટે બી એક અલગ ભાગ રાખવામાં આવે છે સ્ત્રીઓ માટે બી એક અલગ ભાગ રાખવામાં આવે છે તો જો સમાચાર પત્ર દરેક ઘરની આવે ઘરમાં આવે તો ઘરના દરેક સભ્યોને ક એમાં પ્રવૃતિ મલી રે છે. તો જે અત્યારનો બો મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે સ્ક્રીન ટાઈમનો એ સ્ક્રીન ટાઈમ તમે ઓછો કરી શકો છો સમાચાર પત્રની અંદર વાંચવાથી બાળકોને વાંચવાની બી ટેવ પડે છે એની અંદર જે સુડુકો આવે છે એ કરવાથી એમનું મગજની એક્સરસાાઈઝ બી થાય છે અને વૃદ્ધો લોકોને બી વાની અંદર અલગ અલગ સ્ટોરીઓ આવે છે જે વા વાર્તાઓ આવે છે જે છોકરાઓને વાંચવાની ખૂબ મજા પડે છે. તો અલગ અલગ ભાષાના કમસે કમ ત્રણ સમાચાર પત્ર દરેક ઘરમાં આવતા હોય તો તમે જે સ્ક્રીન ટાઈમ છે ઘણો ઓછો કરી શકો છો.
હા હા એકદમ હા તમારી વાત એકદમ સાચી છે. અને સમાચાર પત્ર થી સ્ક્રીન ટાઈમ તો ઓછો થાય જ અને જે જનરલ નોલેજ વધે અને દુનિયામાં રહેવા માટે જનરલ નોલેજ બહુ જ જરૂરી છે કે સરકારના શું નવા કાયદા છે કે કઈ કઈ જગ્યાએ ક્યાં કઈક તંગદિલી ફેલાય છે કોઈ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો છે અથવા તો જે કઈ રાજકીય પોલિટિકલ કે ભૌગોલિક ભૌગોલિક પરિથિતિ હોય કોઈ જગ્યાની આપડે કોઈ જગ્યાએ ટ્રાવેલ કરવાનું હોય તો તે જગ્યા ની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે એ બધું જો જાણ વુ હોય તો આપને રોજ અ ન્યૂઝ અપડેટ હોવા જરૂરી છે બીજું એ મે ખ્યાલ આવે છે કે જે યુપીએસસી ની તૈયારી કરતા હોય છે ને જે લોકો અથવા આવી જે કોઈ ગવર્મેન્ટની કોમ્પિટટિવ એક્ઝામ એ લોકોને માટે તો રોજનું ન્યૂઝપેપર રીડિંગ બહુ જ જરૂરી છે અને એ કરિક્યુલમમાં પણ આવે છે એમને કે રોજ ન્યૂઝપેપર વાંચવાનું પછી એની પર ચર્ચા કરવાની તો એના થી રોજબરોજના જે સમસ્યાઓ એનુ જે પ્રેક્ટીકલ. પોલ્યુન કઈ રીતે લાવતા હોય છે અથવા સરકાર કઈ રીતે ચાલે છે કે. લોકોની બીજી શું સમસ્યા છે એ બધું આપણા મનમાં એક ઓવરઓલ પિક્ચર આવે કે આપણે જ્યાં રહી રહ્યા છે, ત્યાં આજુબાજુ કેવી પરિસ્થિતિ છે, તો એ બહુ જ જરૂરી છે, વાંચવાનું બીજું એ કે જે લોકો એનઆરઆઈ છે, જેમ કે બીજા કન્ટ્રીઝમાં રહે છે ઇન્ડિયાના છે, તો એ લોકોએ પણ એમના માટે માટે પણ સ્પેશિયલ એડિશન હોય છે અમુક કે જે એમને લોકલ સમાચાર સાથે જોડી રાખે કારણ કે એમણે પણ વતનના મૂળિયા સાથે જોડાઈ રહેવું ઘણું જરૂરી છે, ભલે એ લોકો દુનિયામાં ગમે તે ખૂણે રહેતા હોય, પણ ગમે ત્યારે ત્યાં કંઈ પણ. તકલીફ થાય તો એમણે વતનમાં પાછા. ફરવું જ પડે છે તો એના માટે માટે એમને સમાચારપત્ર લોકલ જે ડેવલપમેન્ટ્સ છે એની સાથે જોડાઈ રહેવું જરૂરી છે. એટલે દરેક માટે સમાચારપત્ર તો વાંચવું બહુ જ અગત્યની વાત છે.
તમે જે વાત કરી કે યુપીએસ ની એક્ઝામ આપવાની જયારે હોય, યુપીએસ ની પરીક્ષા જયારે આપવાની હોય છે, તો ન્યુઝપેપર વાંચવું ખૂબ જરૂર છે. ની સાથે સાથે તમે જો તમને જાણ હોય જે બી એક્ઝામ કમ્પિટી એઝામ હોય સે શુ? પરીક્ષા લક્ષી જે એક્ઝામ હોય શું? એ એ દરેક એક્ઝામ આપવામાં એક અંદરનું જે એક પાર્ટ છે, જે જીકે નું છે, જનરલ નોલેજ નું છે. એ હોય. પછી એ સીએટી કેટની? એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, જેઈની એક્ઝામ હોય કે ફેશન ડિઝાઇનનું જે આપવાનું હોય છે, એન્ટ્રાન્સ એક્ઝામ જે પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. દરેક ની અંદર જો તમે સારા સ્કોર કરવા હોય અને જો તમે રેગ્યુલર ન્યુઝપેપર તમે વાંચતા હો તો તમે એવું સારું સ્કોર એની અંદર કરી શકો છો. કેમ કે અ એ જયારે બી તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે જાઓ છો, તો મેં એવું માર્ક છે. મે એવું નિરીક્ષણ કર્યું છે કે જે લોકો ન્યુઝપેપર સમાચાર પત્ર રોજ દરરોજ વાંચે છે, એ લોકો સારા માર્ક સ્કોર કરી શકે છે ને એમની જે ભાષાનું જ્ઞાન છે. એ બી એ બી બહુ સારી રીતે વધી શકે છે. પછી તમે ગુજરાતી એ ભાષાનું જ્ઞાન હોય, અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોય કે મરાઠી ભાષાનું જ્ઞાન વધારવું હોય, કે હિન્દી ભાષાનું જ્ઞાન વધારવું હોય, તમે ભાષાનું જે તમારા એના ઉપર પકડ કરવી હોય તમારે તો તમે જો રોજનું સમાચાર પત્ર વાંચતા હો, તો તમે સારી રીતે નોલેજ લઈ શકો છો ને સારી રીતે પ્રેઝન્ટ બી કરી શકો છો. તમારો આત્મવિશ્વાસ બી એનાથી વધે છે, કારણ કે તમે રોજનું સમાચાર પત્ર વાંચો, તો તમને નોલેજ હોય છે અને નોલેજ હોવાના કારણે તમે કોઈ પણ સાથે સારી રીતે વાત કરી શકો છો.
હા હા. એકદમ સાચી વાત છે, તમારી. નું આજકાલ ચાલી રહ્યું છે દેશ અને દુનિયામાં પણ તો આખી દુનિયામાં જે ચાલી રહ્યું છે, એની શું અસર પડે છે, આપણા લોકલ લિવિંગમાં એ પણ જાણવું બહુ જરૂરી છે. જેમકે હોર્મોસ ખાડીમાં બધું સિલિન્ડર ને બધી સપ્લાય અટકાવી દીધું હતું, તો સિલિન્ડરની તંગી થઈ જતી હતી. અને એ રીતના બધા જે ડેલી લાઈફને અફેક્ટ કરતા ન્યૂઝ હોય તો એ તો જાણવા ઘણા. જરૂરી છે, તો એના માટે ડેલી હેબિટ્સ કેવી રીતે રાખવી જોઈએ આપણે કે જેથી આપણે એક ફિક્સ સમયે ન્યૂઝપેપર વાંચીએ? અથવા તો એ એના માટે કોઈ ગાઈડન્સ આપશો તમે?
જો રોજ નો સમાચાર પત્ર વાંચવાની એક આદત પાડવા માટે. ના, જે તમે કામ કરી લ્યો એટલે પહેલું કામ તમારે ન્યૂ જે આપણું સમાચાર પત્ર છે, એ વાંચવાનું રાખવું જોઈએ. જે કોઈ એક સમાચાર પત્ર, તમે જેમ કે ઈકોનોમિક્સ ટાઈમ્સ છે, ઈકોનોમિક્સ ટાઈઇમ્સ જે છે. કોમર્સ વિદ્યાર્થીઓ છે એ જો દરરોજ વાંચવાનું રાખે, તો એ એ રોજ જયારે એમનું ડેલી કામ રૂટીન પતી ગયું એક પાંચ મિનિટ તમારે સમાચાર પત્ર માટે ફળવી જોઈએ. તમારે સવારનું બ્રેકફાસ્ટ જેવું થઈ જાય એટલે એના તમારે સમાચાર પત્ર નું પાંચ મિનટ તમારે ફાળવી જોઈએ. દરેક વિદ્યાર્થીઓ તો એ વિદ્યાર્થીઓ માટે બહુ સારી રીતે કામ કરી શકે છે, જે લોકો લિટરેચર ના વિદ્યાર્થીઓ છે, એ લોકો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તો એની અંદર એમને સારું પકડ એ અંગ્રેજી ભાષા ઉપર ફેરવી શકે છે. એમનું જે ડેલી રૂટીન છે અથવા તો ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય તો, ટ્રેનમાં તમે તમારું જે સમાચાર પત્ર છે સાથે લઈ જઈને તમે ત્યાં વાંચી શકો છો. અથવા તો તમે જે સવારના ઉઠીને તમારું એક પાંચ મિનિટનું જે સવારનું રૂટીન છે. એની અંદર સમાચાર પત્રને તમે આવરી શકો છો ને. ગુજરાતી જે આપણી માતૃભાષા છે, તો ગુજરાતી સમાચાર પત્ર જો રોજ આપણા ઘરમાં આવતું હોય તો દરેક બાળકો ગુજરાતી માતૃભાષા વિશે સામાન્ય જ્ઞાન લઈ શકે છે, અને એનું ગર્વ બી લઈ શકે છે, કેમ કે ગુજરાત સમાચાર છે, સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે. એમાં વાર્તાઓ નાની નાની.
તો અ ચાવલાબેન, તમને શો? તમને અમારો અ સાથે વાત? કરીને બહુ ગમ્યું.
હા હા, ઓકે ઓકે, હા સારું, ચાલો થેન્ક યુ.